હલો. હલો.
કેમ છો?
હું મજામાં તમે કેમ છો?
હલો.
હલો.
હા કેમ છો તમે.
વાઈસ ક્લિયર તમારું હું મજા મા. તમને કેમ છો.
હા વો ક્લીઅર છે. હું પણ મજામાં છું.
હું બોલું છું કે આજે સવારે થી કેટલો સરસ વરસાદ પડી રહ્યો છે હવે પણ એકદમ ઠંડી હવા ચાલી રહી છે.
હા મને પણ વરસાદ ખુબ ગમે છે. માટીની સુગંધ આવે છે તો મન એકદમ ફ્રેશ થઈ જાય છે.
હા બિલકુલ વરસાદ આવે એટલે બધું હરિયાળી થઇ જાય. ઝાડ પણ અ નવા જેવા લાગે.
હા અને ગર ગરમ ગરમ ચાય સાથે ભજીયા હોય તો મજ જાજ અલગ હોય.
હા પણ વધુ વરસાદ પડે તો રસ્તા પર પાણી ભરી જાય. અને ટ્રાફિકની પણ ઘણી તકલીફ થાય.
સાચી વાત છે આતો. કેટલાક લોકોને તો ઓફિસ કે સ્કૂલ જવામાં પણ મુશ્કેલી પડે છે.
ખેડૂતો માટે તો વરસાદ ખૂબ જરૂરી છે. અ સારા વરસાદ થી પાક સારી રીતે ઉગે છે
હા જો વરસાદ ઓછો પડે તો ખેતીને નુકસાન થાય એટલે બધા સારા વરસાદની જે રાહ જોવે છે
તને વરસાદમાં ફરવા જવાનું ગમે છે
હા પણ હલકા વરસાદમાં ખુબ જોરથી વરસાદ હોય તો ઘરમાં બેસીને અ પુસ્તક વાંચવાનું અથવા મવી જોવાનું વધુ ગમે છે
મને પણ એવું જ લાગે છે કે વરસાદની સિઝનમાં પ્રકૃતિનું સુંદરિયા અ જોવાની અલગ મજા હોય છે
બિલકુલ આજે સાંજે વરસાદ થાય તો થોડું વોક કરવા જઈએ
હા જરૂર અ વરસાદની ઠંડી હવા સાથે વોક કરવાની મજા જ અલગ હોય છે
હા તે તો છે તને ખબર છે વરસાદની સિઝનમાં નળીઓ અને તા તાલાવો પણ પાણી થી ભરાઈ જાય છે
એટલે આસપાસ નો વર્ષ વાતાવરણ ખુબ સુંદર લાગે છે હરિયાલી જોઈને મન ખૂબ ખુશ થ જાય
હા પણ આ સિઝન માં અંબરેલા અને રેનકોટ સાથે રાખવું પણ જરૂરી છે
બિલકુલ હવામાન અરે બાદલ જાય કહી શકાય નહી
હા મને વરસાદ ના દિવસે ગરમ મકાઈ ખાવાની ખુબ મજા આવે છે
વરસાદ ના દિવસે તો લોકો અ ફેમિલી સાથે વધુ સમય પણ પાર કરે છે
હા સાથે બેસીને ચાય પીવી અને વાત કરવી ખુબ સરસ લાગે છે
તને વરસાદમાં ફોટોગ્રાફી કર કરવી ગમે છે
અ બહુ ગમે છે પાણીના ટીપા અને હળિયાળ ઝાડ ના ફોટો ખુબ સુંદર આવે છે
મને પણ રેનબોટ દેખાય ત્યારે ફોટો લેવાનું ગમે છે
અ મેઘધનુષ દેખાય તો નાના બાળકો પણ ખુબ ખુશ થાય છે
અને વરસાદ થી હવામાં ઠંડક આવી જાય એટલા ગરમી થી રાહત મળે
પણ મચ્છર પણ વધી જાય છે એટલે સફાઈ નું ધ્યાન રાખવું જોઈએ
હા ઘરની આસપાસ પાણી જવા ના થાય એ પણ જોવું જોઈએ
હા સ્વચ્છતા રાખશું તો બીમારીઓથી પણ બચી શકશું
અને સ્કૂલ ના દિવસોમાં વરસાદ પડે તો કેટલાક બાળકો ને ખુબ મજા આવે
હા તે તો છે પણ કપડાં અને શૂઝ ભી ના થઈ જાય તો થોડી મુશ્કેલી પણ પડે
એટલે એક્સ્ટ્રા કપડા કે ટાવલ સાથે હોય તો સારું.
હા વરસાદની સિઝનમાં ગરમ સૂપ પીવું પણ ખુબ સરસ.
વરસાદની અ અદરક વાળી ચાય તો સીઝનની. જાન છે. હલો. હલો. એ ક્યા હો રહા હૈ બાર બાર.